હેલો હેમાંંગી.
હાય કૃષ્ણ.
આજે આપણે એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઉપર વાત કરવાની છે રસપ્રદ વિશે, ભારતના વિવિધ રાજ્યોમાં ખાનપાનની વિશેષતાઓ.
અચ્છા ભારતને એકતામાં વિવિધતા માટે તો ઓળખવામાં આવે જ છે, અને આ વિવિધતામાં આપણા ખોરાક પણ જોવા મળે છે.
હા દરેક રાજ્યનું ખોરાક તેની સંસ્કૃતિ હવામાન અને પરંપરાનું એક પ્રતિબિંબ છે.
ચાલો આપડે ગુજરાતથી શરૂ કરીએ.
ગુજરાતનો ખોરાક આમ તો સ્વીટ હોય છે મીઠાશળો હોય છે અને હળવો હોય છે.
હા, ઢોકળા, ખાંડવી, થેપલા, ઊંધિયું અને ફાફડા જલેબી તો ખુબ જ લોકપ્રિય છે.
અહીં મોટે ભાગે લોકો શાકાહારી ખોરાક લે છે, અને છાસનું તો શું પૂછવાનું લગભગ દરેક ભોજન સાથે છાસ તો હોય જ છે.
હા સાચી વાત છે છાશ ના તો, ગુજરાતીઓ છાશ વગર તો જમવાનું ગુજરાતીઓ માટે અધુર જ છે.
અને બીજા નંબરનું ફેવરિટ લગભગ બધા ગુજરાતીઓનું પંજાબી ફૂડ હોય છે, એટલે પંજાબ તરફ જઈએ.
ચોક્કસ પંજાબનું ખોરાક પંજાબના પંજાબીઓનું ખોરાક, તીખું અને માખણથી ભરપૂર હોય છે.
હા પંજાબી નામ પડે એટલે સરસોદા શક, મકેદી રોટી, લસ્સી એ બધું એ લોકોની ઓળખાણ છે.
હા એકદમ સાચી વાત કરી, એ એ લોકોને એકદમ હેલ્ધી બનાવે છે, બધું એ લોકો ખૂબ જ અ માખણથી ભરપૂર ખોરાક જમતા ખાતા હોય છે, અને અહીંના લોકો એકદમ ઉઊર્જાવાન જીવન જીવવા માટે પોષક ખોરાક લે છે.
હા અને મોટે ભાગે એ લોકોને ખેતરોમાં કામ કરવાનું હોય છે, અને એથી દૂધ દૂધની બનાવટો, અને એ બધી વસ્તુઓનો એ લોકોને વધારે ઉપયોગ કરવાનો આવે છે.
સાચી વાત છે, એટલે જ એ લોકો શરીરથી આટલા બધા તંદુરસ્ત રહે છે.
હા.
હવે રાજસ્થાનની વાત કરીએ.
અહિયાંયા રાજસ્થાનમાં પણ એવું છે ને પાણીની અ પાણીની અછત હોય છે, એટલે એ લોકો મોટે ભાગે લાંબા સમય સુધી ટકી રહે એવો ખોરાક બનાવે છે.
હા જેમ કે દાલબાટી ચૂરમા, ઘટ્ટાની સબ્જી અને કઢી અહીંના તો ખૂબ જ પ્રખ્યાત છે.
હા અહીંના મસાલા ખૂબ જ સ્પેશિયલ હોય છે અને એનો ઉપયોગ પણ વધારે કરે છે એ લોકો.
હા અને, આજકાલ જોઈએ બધા લગ્ન પ્રસંગમાં અને રાજસ્થાની રસોઈયાના હાથનું જે જમવાની, મજા આવે છે એ લોકોનું જમવાનો વિવિધતાઓ હોય છે અને સ્વાદિષ્ટ હોય છે.
હા મને પણ એવો જ અનુભવ છે સાચી વાત છે દક્ષિણ ભારત દક્ષિણ ભારત એટલે કે સાઉથ ઇન્ડિયન ફૂડ તો ભાઈ કોઈ પણ ટાઈમ એ મજા આવી જાય
હો દક્ષિણ ભારતના રાજ્યોમાં ચોખા આધારિત ખોરાક મુખ્યત્વે હોય છે
હા ઈડલી ઢોસા સાંબાર ઉપમા અને ફિલ્ટર કોફી આ બધું ખૂબ જ લોકપ્રિય છે
હા નારિયેર કરી પત્તા અને મસાલાનોો ઉપયોગ અહી વધારે થાય છે
હા એ લોકો મોટે ભાગે હાથો આપીને અને એ રીતના ખોરાક બનાવે છે એનાથી એને હળવો અને પાચન માટે સારો ખોરાક હોય છે
હા સાચી વાત છે એટલે જ મહારાષ્ટ્રના લોકો પણ પાતળા બાંધાના હોય છે આ દક્ષિણ ભારતના લોકો પણ પાતળા બાંધાના હોય છે
હા બરાબર છે બરાબર છે અને અ મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રનું ફૂડ થોડું તીખું હોય છે ને
હા મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં તો અ ખોરાક મસાલેદાર અને ચટપટો હોય છે એટલે તીખું હોય છે
હા વડાપઉ મિસળ પાઉ પાઉભાજી પુરણપોળી અને ઓવરઓલ એ લોકોનું ફૂડ બહુ જ સારું હોય છે બહુ જ સ્વાદથી સભર હોય છે
સાચી વાત છે આપણને અત્યાર સુધી જેટલા પણ અલગ અલગ રાજ્યોના ફૂડ આવ્યા એ આપણને બધા જ ભાવે છે આપણને ખૂબ જ એન્જોય કરીએ છીએ
હા હા સાચી વાત છે અને મિ અને ખાસ કરીને, મિસળપાવ છે પોહા છે.
હા, સાચી વાત.
એ તો મારો બહુ ફેવરેટ છે, પછી બંગાળી પશ્ચિમ બંગાળ તરફ નજર કરીએ તો બંગાળી આઈટમ કઈ કઈ ભાવે તમને?
હવે એમાં એવું છે કે હું તો વેજીટેરિયન છું હું શુદ્ધ છ શાકાહારી છું, તો અહી તો માછલીનો ખોરાક માછલી અને ચોખા મુખ્યત્વે ખોરાક છે. પણ મને સાચું કવ બંગાળની મીઠાઈઓ બહુ ભાવે, એના વિશે કઈ ખ્યાલ છે તમને?
હા રસગુલ્લા, રસગુલ્લા બંગાળના છે ને અને સંદેશ સંદેશ પણ એક હા, સંદેશ છે અને મિસ્ટી દોય કે છે, એવી મીઠાઈઓ પણ ખૂબ પ્રસિદ્ધ છે એની.
અને ખોરાકમાં મને લાગે છે એ લોકો સરસવના તેલનો ઉપયોગ કરે છે.
હા એ લોકો મુખ્યત્વે સરસવના તેલનો ઉપયોગ કરે છે. અને ઉત્તર પ્રદેશનો ખોરાક બહુ ફેમસ નથી જે બીજા બધા છે એ રીતના, પણ એનો ખોરાક પણ બહુ જ સમૃદ્ધ છે બહુ વેરાયટી હોય છે એમાં.
હા સાચી વાત છે, જેમ કે કબાબ બિરિયાની ચાટ અને પરાઠા અહી લોકપ્રિય છે.
હા, અને લખનઉ લખનઉની નવાબી રસોઈ છે ને એ તો બહુ જ વખણાય છે, અને એના વિશે બહુ જ બધું કહેવામાં આવે છે કે એટલી પ્યોર હોય છે, અને ખાસ કરીને પેલા નવાબો માટે બનાવવામાં આવતી, એથી તમામ મસાલા તાજા બનાવવામાં આવે છે અને, ખૂબ જ સરસ રીતે ઘી તેલ કે જે કાંઈ શુદ્ધ વસ્તુઓ વાપરીને બનાવવામાં આવે છે.
એકદમ સાચી વાત કરી. હવે કાશ્મીર અને ઉત્તર પૂર્વ વિશે વાત કરીએ, તો કાશ્મીરનો ખોરાક સુગંધિત અને મસાલેદાર હોય છે.
હા, મેં તો એના વિશે બહુ જ સાંભળ્યું છે, કે વઝવાન રોગનજોશ યખની એ અહીંના પ્રખ્યાત વંજ વ્યંજનો છે.
ઓ સાંભળ્યા મને તો આના વિશે કોઈ ખ્યાલ જ નથી.
હા મોટે ભાગે એ લોકો ત્યાં ચણાની દાળ અને, અ કાજુ અને બધા બધા તેજાના, અને પેલું છોલે ના જે ચણા આવે છે, એ એના આધારિત હ ય બધું હોય છે, અને થોડું મીઠ મીઠશ ઉપર હોય છે.
સમજાઈ ગયું, તો હવે ઉત્તર પૂર્વ ભારતના ખોરાક ભારતનો ખોરાક કેવો સરળ અને સ્વાસ્થ્ય હોય છે મને લાગે છે.
હા, હા અને કે છે કે એ લોકો વધારે ઉકાળેલું અને ઓછા મસાલા વાળો ખોરાક ખાય છે.
એવું છે?
હા, કારણ કે ઊંચાઈ ઉપર હા અને હાઈટ ઉપર એ લોકોને મોટે ભાગે ઉત્તર પૂર્વ આપણો જે છે એ તમામ વિસ્તાર અ અ હાઈટ ઉપર છે, એટલે કે પર્વતીય વિસ્તાર છે અને પર્વતીય વિસ્તારોમાં વરસાદ ખૂબ પડે છે, દુર્ગમ હોય છે, વસ્તુઓ પહોંચાડવી મોંઘી પડે છે. એટલે એ લોકોને અને ઘી તેલ ખાઈને જાડા થવાનું તો એ લોકોને પોસાય જ નહીં, એટલે એ લોકો ઓછી કેલરી વાળો ખોરાક ખાઈ અને પોતે એકદમ જ અ લીન રહેતા હોય છે, પાતળા રહેતા હોય છે.
એ તો બહુ સારું કહેવાય.
અને
કક માત્ર ભૂખ સંતોષવાનું સાધન નથી.
હા સાચી વાત છે અને મોમોઝ મોમોઝ જો આપણે વિચારીએ, તો મોમોઝ કેટલા પ્રખ્યાત છે, એ ઉત્તર પૂર્વમાંથી જ આવ્યા છે.
સાચી વાત છે. એકદમ સાચી વાત છે એ ઉત્તર પૂર્વ માંથી જ આવેલા છે.
હા. અને પછી અ આપણે એનું થોડું ટ્વિસ્ટ કરીને એને ફ્રાઈડ ને, રોસ્ટેડ ને એવું કરીએ છીએ પણ બાકી જે ઓરિજનલ મોમોઝ છે એ તો અ એકદમ ટેસ્ટી હોય છે અને બોઈલ કરેલા હોય છે.
હા સાચી વાત છે, ઉકાળેલા જ હોય છે એ કોઈ વગર જે ત્યાંના જ લોકો
હા.
છે એ બાફેલા જ મોમોઝ એ લોકો
ત્યાંના લોકો નથી કરતા. હા. એટલે આ ખોરાક એ સાચી વાત છે, એ સંસ્કૃતિ, પરંપરા અને જીવનશૈલી દર્શાવે છે.
હ એક રાજ્યનો ખોરાક એ તે રાજ્યની ઓળખ છે એના લો લોકો ની ઉ એક ખોરાક ના કારણે પણ ઘણી વાર જાણી ત જાણ એ
સાચી વાત છે હા અને એકતામાં વિવિધતા એ ભારતની સૌથી મોટી તાકાત છે આમ તમામ વિવિધતાઓ આપણને એકતા સાથે એકતાથી જોડે છે
તમામ વિવિધતાઓ આપણને એકતાથી જોડે છે તો અ આપણી દરેક રાજ્યમાં ખોરાકની અલગ અલગ ઓળખ છે
હા આપણે દરેક રાજાના ખોરાકનું માન રાખવું જોઈએ અને એનો સ્વાદ પણ દિલથી માણવો જોઈએ
જે હમણાં જે આપણે વાત કરી જે એ પ્રમાણે કે એકતામાં વિવિધતા એ આપણો આજનો વિષય
બરાબર છે ચલો તો આવજો ફરી મળીશું
ચોક્કસ આવજો